હલો હલો કેમ છો મજામાં
હા મજામાં તમે કેમ છો
મજામાં આજે તમને હું મોબાઈલ અને સોશિયલ મીડિયા વિશે એક વાત કરવા માંગુ છું
હા
આ ઇમ્પોર્ટસ અને આજના સમયમાં રિલેવેન્ટ વિષ ચર્ચા મોબાઈલ અને સોશિયલ મીડિયાની કરીશું આજકાલના મોબાઈલ વગર જીવનલ્ કોપલું અને મુશ્કેલ છે સવારે ઉઠતા જ આપણે મોબાઇલ હાથમાં લઈએ છીએ અને રાત્રે સુતા પહેલા પણ છેલ્લે મોબાઈલ જ હોય છે સોશિયલ મીડિયા એપ જેમકે ઇન્સ્ટાગ્રામ વોટ્સપ અને ફેસબુક આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે પણ એક સવાલ છે શું આ ખરેખર આપણું જીવન સરળ બનાવે છે કે મુશ્કીલ
હા તમારે એ વાત સાચી છે કે આ મોબાઈલ આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે એવું મન તો લાગે કે સવારમાં ઉઠીએ ત્યારે જ આપણા હાથમાં મોબાઈલ ફોન રહે અને જેના લીધે આપણને સુવિધાઓ પણ રહે છે અને અસુવિધાઓ પણ રહે છે જેમ કે આપણે ખાલી ફોન ટાઈમપાસ માટે જ વાપરીએ તો આપણને અસુવિધાઓ જેવું લાગે છે મંત લાગીએ તમને કેવું લાગે
મારા અનુભવ પ્રમાણે મોબાઈલ અને સોશલ મીડિયા એના ઘણા બધા ફાયદા પણ છે અને ઘણા બધા નુકસાન પણ છે હું જારે સ્કૂલમાં હતો ત્યારે મોબાઈલ ન યુઝ બુ ઓછો કરતો હતો પરંતુ હવે ઓલમોસ્ટ કામ મારા મોબાઈલ પરથી થાય છે જેમકે ઓનલાઈન ક્લાસીસ પેમેન્ટ ચેટિંગ વગેરે બધું જ કામ મોબાઈલમાં થાય છે પણ સાથે સાથે એડિશનલ ટાઈમ વેસ્ટ અને મેન્ટલ સ્ટ્રેસ પણ વધતું જાય છે તો એના માટે પણ એ નુકસાનકારક છે મોબાઈલ ફોન એ કોમ્યુનિકેશન તમને ખબર હોય તો મોબાઈલ એ આપણું ખાલે માત્ર કોમ્યુનિકેશન માટે ડિવાઈસ છે પણ આજે તે મિની કોમ્પ્યુટર બની ગયું છે તેમાં અમે કોલ કરીએ છીએ મેસેજ મોકલીએ છીએ ઇન્સ્ટન્ટ યુઝ કરી શકી છે ઓનલાઈન શોપિંગ બેન્કિંગ સ્ટડી વધુ મોબાઈલમાં પોસિબલ છે સ્ટુડન્ટ માટે મોબાઈલ એ પાવરફુલ લર્નિંગ ટુ છે યુટ્યુબ લેક્ચર ઓનલાઈન કોર્સ નોટ વગેરે યુશલી અવેલેબલ હોય છે ઈમરજન્સીમાં મોબલ લાઈફ સેવિગ બની જાય છે મોબલ ન ઇમ્પોર્ટસ ખુબ જ વધારે છે પરંતુ તેના ગેર ફાયદા પણ ઘણા બધા છે
હા તમારી વાત સાચી છે કે મોબાઈલ ફોન ના ગેરફાયદા પણ બહુ ઘણા છે અમારા બાજુમાં એક છોકરો નાનો રહેતો હતો તે પબજી ફ્રી ફાયર અને ઓનલાઈન સટ્ટાબાજી ટ્રેડિંગ કરતા હતા તે આવો આખો દિવસ મોબાઈલમાં અને મોબાઈલમાં લાગી રહ્યો અને પછી તેની તબિયત બગડી પડી તેની મેન્ટલ હેલ્થ બગડી પડી કે તેઓ સોશિયલ મીડિયા પર જોઈ જોઈને અને મોબાઈલ વાપરી વાપરીને તેઓની મેન્ટલ હેલ્થ આખી ખરાબ થઈ ગઈ પછી ડૉક ડૉક્ટર નો ખર્ચો પણ ખુબ જ ઘણો આવ્યો પછી પછી એમને દવાખાને અમે લઈ ગયા અને હોસ્પિટલ ન બિલ પણ બહુ થયું પછી ધીરે ધીરે તેઓ સારા થઈ ગયા છે હમણાં તો
હા બિલકુલ સાચી વાત અને હું હમણાં હાલમાં અમદાવાદમાં રહું છું તો મોબાઈલ મને કનેક્ટિવિટી માટે ખૂબ જ ઉપયોગી વધે છે કેમકે અમે ઘણા બધા ફ્રેન્ડ ફેમિલી સાથે તે કનેક્ટ રહીએ છીએ જેથી હેન્ને મોબાઈલ અમને અ ફેમિલી ફ્રેન્ડને કનેક્શન કનેક્ટ કરવા માટે ખુબ જ ઉપયોગી બને છે. જેમકે વિડીયો કોલ દ્વારા આપણે ફેસ ટુ ફેસ વાત કરીએ છીએ. અ વર્ક ફ્રોમ હોમ અ વર્ક ફ્રોમ હોમ કલ્ચર પણ મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે પોસિબલ બન્યું છે. જેથી કરીને ફેમિલી ફ્રેન્ડ અ ઓનલાઈન અ બિઝનેસ એ પોસિબલ બની ગયું છે સોશલ મીડિયાન લો ઓનો એક્સ અયા એક્સપોઝ કરવાની ફ્રીડમ આપે છે. લોકો પોતાના ટેલેન્ટ બતાવી શકે છે. સિંગિંગ, ડાન્સિંગ, આર્ટ વગેરે. ઘણા લોકો સોશિયલ મીડિયાથી ફેમસ થયા છે, પણ ઘણા પણ સાથે સાથે કોમ્પેરીઝન પણ વધી રહી કોમ્પિટશન પણ વધી રહ્યું છે. લોકોની લાઈફ જોઈને પોતે કમ્પેર કરે છે. જો સ્ટ્રેસ અને લો કોન્ફિડન્સ લાવે છે. ફેક ન્યૂઝને આજે મોબાઈલ અને ઇન્ટરનેટ પર ખૂબ જ ફેક ન્યૂઝ પણ આવી રહી છે. તો તે માટે સોશલ
કે સોશિયલ મીડિયાના અ આપને જ કોઈને જોઈને આપણે બીજાને કમ્પેર ન કરવી જોઈએ કે કે આપણને કોઈ પણ હીરો હિરોઈનને જોઈને કે આપણે એનું જીવન બહુ સારું પણ એવું નથી આપને પણ અ આપણું જીવન ખૂબ જ સારું હોય છે કે બીજા જેને કમ્પેર કરવું જોઈએ નહીં અને મોબાઈલનો ઉપયોગ તમે સારા કામ માટે જ કરવો જોઈએ. હું હું મારો એક્સપોર્ટનો બિઝનેસ ચાલે તો અ આ ઘણા લોકો સાથે વાત કરવાની હોય કે કોઈ વસ્તુ વસ્તુ જોવાની હોય કઈ વસ્તુ એક્સપોર્ટ કરવાની હોય ને કયો ઈલાકો ક્યારે હોય ત્યારે મેપમાં અમને કે કયું ઘેર ક્યાં હોય તે અમને ખબર પડી જાય છે. તેના લીધે સમયસર ડિલેવરી થઈ જાય છે અને અમને તેમાં બિઝનેસ મેં ઓલ મોબાઈલના લીધે ખૂબ આગળ વયધો. આ તે ખૂબ સારું છે. મોબાઈલ ફોન એમ તો ખૂબ સારો છે. જો તમે ગલત ઇસ્તેમાલ કરશો તમે કે ખાલી ટાઈમપાસને પૂરતો મોબાઈલ ફોન યુઝ કરશો તો તમને તે મોબાઈલ પણ પણ બગાડી રાખશે.
બિલકુલ સાચી વાત. સોશિયલ મીડિયા વિશ આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા શું છે સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જેમાં અ જેમાં લોકો પોતાના વિચારો ફોટોસ વિડીયો શેર કરે છે અને પોતાની સ્કીલ વગેરે અ ડેવલપ કરે છે પાવરફુલ કોમ્યુનિકેશન આજે મોબાઈલ એ અ ડેવલોપ કરે છે. પાવરફુલ કોમ્યુનિકેશન આજે મોબાઈલ એ પાવર અ પાવરફુલ કોમ્યુનિકેશન ટૂલ છે. જે બિઝનેસ માટે માર્કેટિંગમાં પણ ઉપયોગી થાય છે. ઈન્ફ્લુએસર સોશયલ મીડિયા દ્વારા પૈસા કમાઈ શકે છે. અને ન્યૂઝ શેરિંગ બધું સોશલ મીડિયા પર જ થાય છે. સોશયલ મીડિયા લોકોને અ ફ્રીડમ આપે છે લોકો પોતાના ટેલેન્ટ પ તાવી શકે છે અને હવ. અ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી કોમ્યુનિકેશન ઈઝી બન ઈઝી બન્યું છે. ઇન્ફોર્મેશન કોઈની બી પણ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો મોબાઈલ અને ઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તરત જ ઇન્ફોર્મેશન મળે છે. જેથી કરીને આપણે કઈ બી વસ્તુની તરત જ ઇન્ફોર્મેશન લઈ શકીએ થ્યું છે. ઓનલાઈન એજ્યુકેશન આપણને આજે પોસીબલ બન્યું છે. જેના દ્વારા આપડા ઓનલાઈન ક્લાસીસ કરીને આપડે કોઈની પણ એક્ઝામની પ્રિપરેશન ખુબ જ સરળતાપૂર્વક કરી શકીએ છીએ. જેથી આપણને અગામી એક્ઝામોમાં કોઈ બી તકલીફ નો આવે બિઝનેસ ગ્રોથ માટે પણ સોશિયલ મીડિયા ખૂબ જ ઉપયોગી બન્યું છે. જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ વગેરે પર આપણે એડવટાઈપ ચલાવીને બિઝનેસને ગ્રોથ ખૂબ જ સરળતા પૂર્વક કરી શકીએ છીએ. જેથી આપડો બિઝનેસ પણ ગ્રોથ પામે અને એડવટાઈઝ પણ થઈ જાય. ને આજે ઈમરજન્સી સિચ્યુએશનમાં પણ મોબાઈલ ખુબ જ ઉપયોગી જેમકે એકસો આઠને ફોન લગાવવો હોય કે સો નંબરને ફોન લગાવવો હોય તો તેમાં પણ એડવાન્સ અ અ સોશિયલ મીડિયા અને મોબાઈલ ખુબ જ ઉપયોગમાં આવે છે.
હા, તમારી વાત સાચી છે કે એક ઈમરજન્સીમાં કે કોઈ ઈમરજન્સી મોબાઈલ બહુ કામ આવે છે. કોઈ પણ આપણને હમ કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે મોબાઈલ ફોન બહુ કામ આવે છે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણને જોઈતી હોય કોઈ પણ એક્ઝામ માટે આપણને ઇન્ફોર્મેશન જોઈતી હોય કે આપણે કોઈ પણ મુસીબતમાં હોય ત્યારે મોબાઈલ ફોન એમ તો બહુ કામ આવે છે તમને કીધું તેમ આગળ પણ અમારા ગ્રોથ અમારા બિઝનેસને ખૂબ ગ્રોથ મળી છ આ અને જેના લીધે અમારા પફોર્મન્સ ખુબ સારો રિયો છે અને અમને ગ્રેડ પણ સારા મલ્યા છે. અને અને અમને અવોર્ડ પણ ઘણા બધા એના લીધે મલ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ એમ ખૂબ સારું છે. મોબાઈલ ફોન સોશિયલ મીડિયા તમે કીધું ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગ રેરે રીલ બનાઈને પણ તેઓ પૈસા કમાઈ ઇન્ફલુએન્સર બનાઈને પણ અને યુટ્યુબર બનીને પણ તેધ ઘણા બધા પૈસા કમાઈ શકે છે અને એડવટાઈ પણ ઘણી બધી થાય છે જેના લીધે એ ખુબ સારું કેહવાય છે. કે એ આપણને રોજિંદા જીવનમાં આપણને એસ ઉ રો ફોન ખુબ જ કામ આવે છે જેમ કે કોઈ પણ પરિવારજનોને આગે રહેતા હોય ત્યારે ફોન કરવાનો કે કોઈ પણ આપરે વસ્તુ મંગાવવાની હોય તો ઓનલાઈન સરળતાથી મળી જાય છે જેના લીધે આપણને ખૂબ સરળતા બને છે.
હા, ખુ સાચી વાત છે નેટવર્ક અ આજે ને નેટવર્ક માર્કેટિંગ પણ સોશલ મીડિયા અને મોબાઈલ દ્વારા ખૂબ જ આગળ વધી રહી છે. અને મોબાઈલ દ્વારા અને સોશયલ મીડિયા દ્વારા જોબ ઓપરનેચી જોબ ઓપરચ્યુનેટી પણ સોશયલ મીડિયા પર મળી રહી છે. એ માટે અ અ જોબ માટે અપ્લાય કરવા પણ સોશિયલ મીડિયા ખુબ જ જરૂરી છે. હવે થોડા આપણે ડિસએડવાન્જ સ્ટેજ પણ સમજીએ અ આ મોબાઈલ એ એડિશનલ એક મોટી પ્રોબ્લેમ છે. ઘણા લોકો સોશ્યલ મીડિયા પર સમય બગાડે છે હેલ્થ ઇસ્યુ આઈ સ્ટ્રેસ, સ્લીપ પ્રોબ્લેમ વગેરે એ લોકોને પ્રોબ્લેમ આવી શકે છે. જેમકે એ લોકો અ મોડે મોડે રાત સુધી જાગીને રેસ કોલ મારે તો તેનથી આઈ આઈઝ ને પ્રોબ્લેમ આવી શકે છે. ઊંઘવામાં ઓઅ એ લોકની સ્લીપિંગ સાયકલ બગડી શકે છે તો અ એના ઘણાબધા ડિસએડવાન્ટેજ પછી
હા, તમારી વાત સાચી છે. કે ડિસએન્ડવાજંટ પણ છે અને આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું. ચાલો
ઓકે છે.